હેલો, હેલો, જય શ્રી કૃષ્ણા કેમ છો?
હા કેમ છો, મજામાં?
તમે કેમ છો? બેઠા જમી કરીને બેઠા
જમી લીધું?
હા, જમી લીધું અમે, તમે જમી?
જમી આવને થઈ જમીને
હમ્મ, શું ખાધું?
દાલ-ભાત ખાધું. શું ખાવ?
હમ્મ સાચી વાત છે. લાઈટ ફુડ ખાઈએ તો સારુ રે આપણ ને.
તમને યાદ કરતી હતી, અને ફોન કરું અરે એ પંજાબી સૂટનો પૂછવા માટે કોલ કર્યો તમ?
બરાબર કેવું સિવડાવવુ છે.? ના, મારે અહીંયા ફ્લેટમાં બધા રેય જાણકારી ઓ ઓળખીતા બધાં રેય તો શીવડાય દેવાનો
મને તો પંજાબી કલ્ચર બોવ જ ગમે છે. એનું પંજાબી નું કલ્ચરનું, પંજાબી ડ્રેસ, પંજાબી ખાવાનું, પંજાબી પીવાનું, લસ ઓ, આલુના પરાઠા ગોભીના પરાઠા બધા પ્રકારની આઈટમ છે.
બવ, સરસ
પંજાબી ગુરુ દ્વારા અમે કેવી રીતે કરે છે.?
જવાનું ને, દર સન્ડે જવાનું લંગર હોય ચોવીસ કલાક લંગર ચાલતું હોય, સન્ડે ના દિવસે પૂજા હોય બધુ
રેવાનું ફ્રી થાય છે.
સાચી વાત છે હા. બધું જ છે, બધી અવેલેબિલિટી આવી જાય. વ્યવસ્થા બધી મળી જાય, હા એ તો અમાં તો જતાય હોય ને ગોલ્ડન ટેમ્પલ
તો ફરવા જાય તો, ગોલ્ડન ટેમ્પલ જઈને આવું છે.
હંઅ જોવાનું, દર્શન કરવાના, મજા આવે.
ભીડ થાય છે હો દર્શન કરવા માટે.
બઉ ક્યાં ક્યાંથી લોકો આવે ખબર જ નહી પડતી, એવું આવે એવું લાગ્યા. આખી દુનિયા આવી ગઈ છે, દર્શન કરવા
સાચી સાત છે સાચી
બોલો બોલો જો અહિયા મારા છે, અહિયાં ઓળખીતા એને હું વાત કરીશ. એવું હોય તો તમારે કેવામાં સીવડાવું છે, પટિયાલા ડ્રેસ કયા, કાપડ માં સીવડાવું છે કોટન સીલોક સાટ ન
મેચિંગમાં હારું રહેશે યા, પ્રિન્ટમાં હારું રહેશે
તમને જે રીતે બનાવવું હોય, બનાવા વાળો તો બનાવી દે સીવડા વાળો પશી દીધે તમને કેમું શિવડાવું છે, તમારા ઉપર છે.
આપડા કેટલા જોઈશે.
પાંચ મીટર જોઈએ કાપડતો.
મેચિંગમાં થાય તો, અલગ અલગ ના હોય
ના થાય, પાંચ મીટરમાં આખું પટિયાળા ડ્રેસ બની જાય પાંચ સાડા પાંચ મીટરમાં
મેચિંગમાં લેવું ને ચિંકા એટલે, અલગ કોન્ટ્રામાં લેવું હોય તો તમારે પેલું, અલગ અલગ કાપડ લેવું પડે એટલે ત્રણ મીટરની પટિયાલા ડ્રેસ નીચે ની જેે પટિયાલા સલવાર હોય, એ ત્રણ મીટરમાં હોય બે મીટર નું કાપાડવાનું હોય, કૂરતો એ રીતે તમારે પછી લેવું પડે બીજું કઈ
તો કપડા, આમ ટાઈમ કપડા મીલી જાય? ક્યાંયથી લઈ લું
હા અહિયાં થી બી મરી, હ અહિયાં રાખે જ છે પછી બહાર થી લાવા તો બહાર થી બી લઈ આપો તો પણ સસ્તું, એ જ પડશે તમે બહાર થી કાપડ લાઈને ત તમારા તરફથી લઈને આપશોને તો, એ સસ્તું પડશે
તારા આજુબાજુમાં છે, દુકાને કોઈ
દુકાન તો છે, મતલબ માં પાંચ બે બે મિનિટ નો રસ્તો છે એથી વામાં જઈએ, તો લેતાય એવી રીતે છે. એટલે નજીક જ છે દૂર નઈ બહુ
તો ક્યાં, કપડા જોઈને પસંદ કરી લેને
હાચી વાત
પર બીજા શું કરે
કઈ નઈ તમે કો કેમ છે, બીજું કાપડ તો જોઓ તમારે કેમ ના ઉપ તો મતલબ કાપડ ઉપર છે, ને કયા કાપડ સીવડાવું છે, કયો કાપડ તમને જોઈએ છે, એના ઉપર અચ્છા
હવે તો નવરાત્રી ની તૈયારી કરશે, ચનિયા ચોલી લેવા પડશે
હાચિ વાત છે, તો કેટલો ખર્ચો આવ ચાર મહિના પછ તો નવરાત્રી
હમ વરસ્પતિ જાય ખબર નહ
હાચી વાત છે, વર્સ પછી ગ ક્યારે કોઈ ખબર નહ પડતી
રોજે રોજે, અલગ અલગ, ચણિયા ચોલી પહેરવી છે
એજને શુપર
ની નો ચણ્યા ચોલી
હાચી વાત છે.
તમે જાઓ છો, ગરબા ગરબે
જવું એવું કઈ જરૂરી ન હોય, ગમે તો જોવું પાસ આવે તો જવું બેન ફણીઈ જોડે ના આવે, તો ના જોવું એમ કોણ કરે? હવારે નોકરી જવાનું હોય. પછી રાતેે લેટ લેટ સુધી બે વતા ત્રણ વાગ્યાં સુધી ગરબા કરીએ.
તમે ઊંઘ ગાવ છે.?
બઉ ઊંઘ આવે છે. થાકી ગયા છેે. તો કામ કરી કરીને બઉ કામ હતું. આજે તો, જમવાનું પૈ વેલું વેલું બનાયું. થાક લાગ છે, જ્યારે અમે શનિવાર છે, એટલે વધારે થાક લાગે એમ,
વીક ના લાસ્ટ ડે હોય છે ના, તો કામ વધારે હોય છે.
એ જ ને
હ
બોલો બીજું કેવું ચાલે તમારે.? તમે છોકરીને એડમિશન થઈ ગયું કોલેજમાં?
હા કર્યો ને ખબર નહ કે, કોઈ કોલેજમાં કર્યો. પરમીશન થા એક કયો..
કયું એટલે કોર્સ શું લીધું.?
બી કોમ કરે છે.
હમ બસ પછી આગળ શું કરવાનું,? એમ કોમ કરવાની, માસ્ટર કરવાની,?
હ માસ્ટર કરે, પેલા બી કોમ તો કરે, બાદ મે પછી તે કરશે.
અચ્છા અછા, તો થઈ જાય કોઈ ટન્શન સમજી
તમારે હવે વેકેશનમાં ફરવા ગયા છો?
હા જવાનું હમણાં! તો ના હમણાં તો, અમે ત્યાં ગયા હતા પેલું
હ
વોટર પાર્ક ને, આવું બધી જગ્યા ફર્યા. અને હમણાં તો ગુજરાત માં જ ફર્યા, આ વેકેશન તો ગુજરાત મસ્ત ફર્યા.
હ
સરસ સુ ખવા્યું? ત્યાં તો ખેતી પાણી બવ હોય, ખેતર ને બધું બહુ હોય ને ત્યા.
પંજાબ ગઈ હતી, ગુરુદ્વારા ગઈ હતી, હ
મારે બી જવું છે. ગોલ્ડન ટેમ્પલ એક વાર હવે વિચારું છું. ક્યારે જઈશું હવે લોકો?
હ મારે ગયા ગોલ્ડન ટેમ્પલ જવાનું છે. ટાઈમ નથી મળ્યો, તો પાછી આઈ ગયો
એટલે સંજોગ ના બન્યા એમને?
હા નેક્સ્ટ ઇયર હ નેક્સ્ટ ઇયર જાશે. કોઈ જાય તો ખબર પડશે તો
એ છે.
શું રાંધ્યો તમે?
આજે રામજું તો દાળ, ભાત, અને હ બટેકાની સબ્જી.
મારે બી દાલ, ભાત બનાયો.
હસ
દાલ, ભાત રોજે રોજ,
હા, એજ લાઈટ હોય ને લો આંધો ના ખાઓ મા
દીકરા ભળ થઇ જાય, તો પછી શું કરવું
હમ કો આને અલગ જોઈતું, આને અલગ જોઈતું હોય એજ
બધા નું અલગ, અલગ જોતો હોય
હાચી વાત છે.
પનીર, પનીર નો શક બનાવ્યો, દાલ ભાત બનાયો બોપરે છોલે, ચને ચણા બનાયો
ચણા પણ બનાયા કયા, દેશી ચણા બનાયા
હા, ચને ભઠૂરે ઘરે બનાઈ અરે, અરે પંજાબ જેસી ટેસ્ટ આવ્યો છે
એવું છે, મારે આવું પડશે ખાવા
તો બહત હ બહત
મમી